હલો.
આવે છે અવાજ.
હા તમને આવે છે મારો અવાજ.
હા આવે છે.
હા તો તમે બોલો કે હું બોલું.
હા બોલો પ્રશ્ન કરલા હુ.
તો તમને સૌથી અ સૌથી વધારે રમત રમવી કઈ ગમે કઈ રમત તમને બહુ ગમે એમ.
મને સૌથી વધુ રમત જે ભાગદોર વાળી હોય એ. અને મારી ફેવરેટ જો જોવા જઈએ તો બેડમિન્ટન છે.
બેડમિન્ટન છે એની પાછળનું કારણ શું છે?
કઈ નહી એનું પાછા નું કારણ કે પહેલેથી જ ગમે છે અને એને રમવાથી ફિટનેશ પન પન તો બધી ગેમ રમવાથી ફિટનેસ સારી રેહ. મને એ ગમે છે એમાં મા કોમ્પિટેશન વધારે છે એટલા માટે.
મને પેલા થી એમ એવું છે મને કબડ્ડી બહું ગમે એક તો. પછી મને બધી જ રમત એમ તો ગમે પણ મને થોડક કાળસ આવે અમુક વાર ખાધા પછી મને રમવાનું ઓછું ગમે. અને એવું બેડમિન્ટન ગમે પછી પે ડબ્બા આઈસ પાઈસ આવે પછી લંગડી આવે ક્રિકેટ હો ગમે પણ ટીમ હારી હોવી જોઈએ. એમાં કબડ્ડી માં એવું છે. કે મને કબડ્ડી પહેલાથી જ બહુ ગમે સ્કૂલમાં રમતા તમે બધા ને ટીમ વર્ક કઈક હોય એટલે કે ફ્રેન્ડ્સ બી આપણા નવા નવા બને. આપણને કોન્ફિડન્સ આવે કે એકબીજાને પકડવાનું એવું તેવું.
હ એ તો છે જ વરી.
ત મને જો એક દિવસ માટે દુનિયાનો દુનિયામાં કઈ ભારતના પી એમ બનાવવા આવે તો તમે શું શું સુધારા વધારા કરો.
પી એમ બનાવવા આવે તો તો પેલા તો જે આપડે અત્યારે જે ચાલી રહ્યું છે. તે બલાત્કારને લઈને તો એમાં પેલા તો એક સુધાર કરી દઉં કે એમાં મતલબ કે જે પણ પડે એને ફસી જ આપી દેવાની કારણ કે અમુક ઈલાકામાં જે છે મતલબ કે સરકારે લાગુ પાડ્યું છે અમુક ઈલાકામાં નથી. તો પહેલા તો એ જ એ પેલા સહી સિક્કા કરીને જ કરાવી દઉં કે બધાને એને મારી જ નાખવાનો ત્યાંને ત્યાં. અને આવું મતલબ કે જ્યાં ત્યાં મતલબ ક્યાં એ અધર્મ મતલબ કે વિધર્મી જે કઈક પોતાનો હવાલે કરીએ છે જમીન તે એ બધી પણ સરકારના નામે સરકાર જલ્દીથી જલ્દી પર ફેસલા લે. અને પોતાની બનાવીને ત્યાં આગળ મતલબ કે બધું તોડાવી નાખે.
પછી
હામ બીજું કેટલુંક મતલબ કે બેંક સ્ટેટમેન્ટમાં કેટલાક બધા સુધારા કરવાના હોય છે તો એ કરવા જોઈએ. સરકારે ને એમ તો સરકાર જે કઈ કરી રહી છે બધું સારું જ કરે છે. પણ મતલબ કે અમુક મતલબ કે નિર્ણયપટ થોડુંક એનો ભાર આપે બસ ખાલી કેવા ખાતા પછી કે ના એવું. હું સરકાર બધા જોવે કે પોત પોતાના જે નેતા છે એ લોકો જે કીધું છે એ કામ કરે તેને કારણ કે સરકારને એવી બધી વાત પહોચતી નથી અને નેતા લોકો ક્યાં વચ્ચે હું ગૂસલા તો સરકાર સુધી કઈ ખબર ના પડે.
હા સાચી વાત છે.
હા.
મેં કહું હવે જો મને એક દિવસ માટે પી એમ બનાવા આવે તો મેં તમે પહેલાં કીધું એમ બળાત્કારીઓને તો ફાંસીને સજા એટલે એમ તો ફાંસીની સજા બરાબર જ છે. પણ એક એ ઓન ધ સ્પોટ જ એ લોકોને જ્યાં મળે ને ત્યાં કરી દેવા જોઈએ. હા તો એની કરતા ખરાબ સજા આપે ને તો એમાં કઈ વાંધો નહી. પછી બીજું એવું હોવું જોઈએ કે આપડે જ્યાં ત્યાં ગંદકી ફેલાવે છે તો બધાને બધા માટે જ એવો નિયમ હોવો જોઈએ કે કોઈ બી કચરો નહીં નાખવાનો. ને જોકે એ તો પૂર્ણ સરકારની જવાબદારી ના હોય બધા પોતે જ જવાબ લેવી પડે થોડી થોડી કેમ કે સરકાર તો કેટલું સાફ કરવા જાય. પછી જે ભ્રષ્ટાચાર જે ઘૂસ લે છે એ લોકોને ઘૂસ લેતા બંધ કરાવી દેવા જોઈએ. પછી આ જે ટેરિઝમ અટેક થાય છે તેના પર હું સરકારે કડક નિયમ લઈ આવવા જોઈએ ને આપ આપડે ભારતમાં તો ખાસ એવું છે કે હમણાં વસ્તી વધારો બો થાય છે. તો સરકારે એવો નિયમ લાવો જોઈએ કે બે જ છોકરા બે થી વધારે હોય તો તમારે દેશથી નાબૂદ જ થઈ જવાનું. એવો નિયમ લાવવો જોઈએ સરકારે ને બીજું એવુ કે જે સર સરકારમાં બધા દાખલ થાય છે તે એ લોકોએ થોડુંક બેચલર ડિગ્રી તો એ લોકોને પણ હોવી જોઈએ કે એક્ઝામ હોવી જોઈએ એના નેતાગીરી તમે કરો છો તો સાવ અભણ ના હોવા જોઈએ એ લોકો પણ એટલે એવું નઈ કે એ લોકો પાસે નોલેજ વધારે પણ થોડીક તો બેઝિક નોલેજ હોવી જોઈએ પછી અમુક સરકારમાં બી એ લોકો સર સરકારી જ ઓફિસર રેપ કરે છે તો એ લોકો માટે પણ એવું ના હોવું જોઈએ કે એ લોકોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી જોઈએ. અથવા તો આપણે જઈએ છીએ ખબર રસ્તાઓમાં એ લોકોને ગાડીઓ વીઆઈપી તરીકે રાખે. મંદિર માં જયે ત્યાં પણ વીઆઈપી લોકો પૈસા વાળા હોય તો એ લોકો ને વહેલા દર્શન કરવા મળે તો એવું ના હોવું જોઈએ બધા માટે ઈક્વલ નિયમ હોવો જોઈએ.
હા એ તો છે જ વધી અને સાથે સાથે જે મતલબ કે લે છે વીઆઈપી એન્ટ્રી તે લોકો એ સમજવું જોઈએ કે આપણે પણ એ માણસ જ છે તો પછી આપણે પણ વીઆઈપી ના લય માટે શું વીઆઈપી? તો સરકારની સાથે સાથે જે તે વ્યક્તિ નો પણ ગુનેગાર છે કે આપણે પણ વીઆઇપી લઈ ગઈ છીએ આપડે જ ના પાડીએ તો પછી સરકાર લાભ આપવા છતા આપડે જો ના રહયે. તો સરકાર જતેદાર લાભ બંધ કરી દેશે.
હા અને પછી એક પેલો નિયમ એવો છે હમણાં એમ એવું ચાયલું છે કે એસટીસી ઓબીસી વાળાને વધારે બ સીટ ને એવુ બધું મળે તો એ ઓબીસી વાળા અમુક લોકો એવું હોય છે કે ઓબીસી માં પિછડાટ વર્થથી વર વરથી લોકો આવે એ લોકોને સહાય ના મળી શકે. તો પેલા એ લોકોએ જોવું જોઈએ કે જે ઓબીસી વાળા ને લોકો છે આવકનો દાખલો ફેક બનાવીને આપે છે તે લોકોનું જે લોકોને જરૂર છે એ લોકોને તો આપવું જ જોઈએ પણ અમુક લોકો પાસે પૈસા હોવા છતાંય એ લોકો અ જૂઠ્ઠો દાખલો બનાય ને વધ વધારે એ લોકો ફાયદો ઉઠાવે તો એવું એ લોકો તપાસ કરાવવી જોઈએ ને એમ તો હું એવું કહું કે બધા માટે એક જ નિયમ હોવો જોઈએ ભલે એસટીસી, ઓબીસી હોય કે જનરલ કાસટ હોય.
હા એ તો છે જડી. સરકાર મતલબ કે કરશે ને તો પણ મતલબ કે જો સરકાર તો ના નથી કેતી. તેમાં બધાને એક હરખા હક આપયા પણ જતે દાડે મતલબ કે આનાં ફ્યુચ મતલબ કે પાસ્ટમાં જોવા જઈએ તો ક્યારે મતલબ કે કઈક થતું હશે એટલા માટે સરકારે અત્યારે આવું કઈક કર્યું હશે. તો તો સરકાર પણ એ જ ઈચ્છે છે કે બધા મતલબ કે એક સમાજના એક જાતિના બધા એક હરખા જ રેય. પણ અમુક વ્યક્તિઓના કારણે સરકારે આવા ફેસલા લેવા પડ્યા. કે ના અવે એસટી વાળા આગળ આ વારા આગળ.
હા એટલે પેલા એવું જ હતું કે જનરલ ઘાસ વાળા પાસે બહુ પૈસા ને કેવું એ લોકોનું અ નામ વધારે હતું એટલે ઓબીસી વાને પહેલાથી ઓછા હુ કેહેવાય અ પીછાત વર્ગ રહી ગ્યા છે એ લોકો ગરીબાની સીમા પર જીવે છે આપડે ગુજરાત મરજુ બઉ સારું છે પન બિહાર, યુપી સાઈડ એ લોકો ને ખાવાના પન રોટલા નહી મલતા ને એ એ લોકો સાઈડ કંપનીઓ નહી. એટલે એ લોકોન બહુ નુકસાન થાય એવું છે.
હા મતલબ કેવું જ છે. એટલે સરકાર ફેસલા કર્યા છે જતેદારી જો મતલબ કે એ લોકોમાં પણ આવું થશે અને બીજા અન્ય જાતિના નીચે જશે તો પાછી જે સરકારે જેવું હતું તેવો નિયમ બદલી પણ શકે છે. એમાં તો પાંચ વર્ષ માટે નિયમો હલકા હોતા છે પાંચ વર્ષ પછી બદલી પન કરે એવું છે, સરકાર ગમે તારે ગમે તે કરે એવું છે.
સાચી વાત છે તમારી.
હમ.
બોલો તો બીજું ટોપીક તમે બોલો કે હું બોલું.
અ તમારું સૌથી મોટું સપનું શું છે?
મારું સૌથી મોટું સપનું એવું છે કે મેં દુનિયામાં સૌથી સારી ચિત્રકાર બનું. પન એમાં મારી હજુ મહેનત નહી બરાબર મને ખબર છે. પણ તોય મે પ્રયત્ન કરીશ કે મારું સપનું સાકાર કરીશ.
હા હા બરાબર. બસ મારે તો મસ્ત હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે.
બરાબર છે.
હા હુ ખુદ ના બનાઈ શકું! પણ મેં મટા સૂંધી મારું એ સપનું છે કે, હું હિન્દુ રાષ્ટ્ર બનેલું જોઈને મૃત્યુ પામું.
બરાબર છે તમે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે તમે કયા કયા પગલા લો છો? અથવા તો એની પાછળનું કારણ શું છે, એવું મેં જાણવા માંગુ છું?
હમ. એવું જો કહેવા જવું તો મતલબ કે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે તો મેં એવું નથી કે વિડીયો એમથી મતલબ કે નફરત છે. પન પોતાના ધર્મમાં રહીને બીજાને પન પોતાના ધર્મમાં લાવાવામાં પ્રયત્ન કરું છું. કે લોકોને કઈક ને કઈક શીખ મલે. કે આપડા મતલબ કે ગીતાજી છે તો એ વાંચે એ લોકો પછી મતલબ કે ધર્મનું બધું જ્ઞાન જેટલું મને મલે છે, એટલું હું બીજાને આપવાનો પ્રયત્ન કરું છું. ને સાથે સાથે મારી સાથે જોડવાનો પ્રયત્ન કરું છું. અને હિન્દુ રાષ્ટ્ર માતે તો જોવા જઈએ તો પેલા હિન્દુ જ ને એક કરવા પડે છે. પન હાલ એક કરવા માટે એકે એટલું બધું કરવું છે એક બીજાના ગામમાં જવું પડે છે, હિન્દુને ભેગા કરવા પડે છે તો એ બધું કામ કઈ રહી છું.
બરાબર છે. તો તમે પગલા લો છો હિન્દુ રાષ્ટ્ર બનાવા માટે?
હા હું પગલા લઉં છું મેં કેટલાક સંગઠનથી જોડેલી છું. તો એ સંગઠનોમાં હું કામ કરી રહી છું.
બરાબર છે. તો તમારે અ શું કહેવાય બીજો કોઈ પ્રશ્ન છે?
અ તમારું મે જોવા જાવ તો તમને શું પ્રેરણા મળી છે, અત્યાર સુધી કંઈક કઈક વિષય ને લઈને કઈક પ્રેરણા હોય એવું
હા એટલે કઈ બાબત થી પ્રેરણા મયલી હોય મને
કોઈ પણ મતલબ કે કોઈ પણ મતલબ કે સમાજને લઈને હોય કે અન્ય કઈ પણને લઈને? તમને પ્રેરણા મળી હોય અને તમે બીજાને કઈક આપવા માંગતા હોય કે આ પ્રેરણા મેં બીજાને પણ આપીશ તો ઈ પ્રેરણાથી એ પણ આગળ વધશે અથવા તો એ પણ એની લાઈફમાં કંઈક કરશે.
કે એના માં તો એવું કરીશ કે જો એક સ્ત્રી તરીકે હું એવું જ કહીશ બધી સ્ત્રીઓ ને કે પોતે અ ભલે આપડે ગમે ગમે તેની છોકરી હોય, ગમે તેની બેન હોય કે ગમે તેની વહુ બનવાના હોય, પણ પોતાની પર થોડાક એમ પોતાનો ખર્ચો પોતે ઉપાડી શકે એવી, તો આપણેે એમ શું કેહેવાય? એટલી રિસ્પોન્સિબિલિટી છે, એમાં કાલે જ કેમ પરમ દિવસે મે રાધિકા અંબાણીનું એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, ભલે આપડે ગમે તેના દીકરી હોય કે ગમે તેમના બેન હોય કે ગમે, તેમના વાઇફ બનાવાના પણ તે પોતાના પ ખર્ચા ફનાશયલી ઇન્ડિપેન્ડન્ટ આપડે રહીએ એવું હોવું જોઈ જોઈએ એટલે મને એમની પરથી પ્રેરણા મળલી કે ના મારે આવું કરવું જોઈએ. ને હું બધી જ છોકરીઓને એવું હો પ્રેરણા આપું હા.
પણ તમે જે આ પ્રેરણા આપો છો, એ ખાલી ગર્લ્સ માટે છે? બરાબર છે. તો એવી બીજી કઈક પ્રેરણા કે જેમાં તમે મતલબ કે બધા જ સમાજ ના વ્યક્તિઓને આપી શકો એવી કઈ?
પ્રેરણા બીજી એવી છે કે આપડે જો છોકરાઓ હોય કે, છોકરીઓ હોય બધાને ઇક્વલિઝમ હોવું જોઈએ કે એવું નય કે ચાલો છોકરાઓ કરતા છોકરાઓ વધારે ઊંચા છે કે છોકરાઓ કરતા છોકરાઓ વધારે જ છે, બધાને ઈકવલીઝમ આપીએ અને આપડે દેશને એટલો ફાળો આપીએ કે દેશ આપણું વિકાસશીલ છે એની જગ્યાએ વિક્સિત બની જાય ભવિષ્યમાં એટલે બધા પોતપોતાના મતે જેને કોઈ સ્ટાર્ટઅપ કરવુ છે જે કોઈ જોબ કરવા મળે છે કા તો જેને જે કરવું હોય તે કરવું જોઈએ અને એમાં મેહનત કરવુ જોઈએ ને યુવાનોએ વધારે મહેનત કરવી જોઈએ કારણ કે આપણે યુવાનો જ આપણા ભવિષ્ય આપડા દેશનું ભવિષ્ય છે યુવાનોનું જો હમણાં આળસને એવું ભરેલું હોય તો આપણું ભવિષ્ય કેવું હોય એવું?
હા એ તો છે જ બરાબર છે. તમારી વાત
તો કેટલે મિનીટ થઈ આપડે દસ ચાલીસ મિનીટ
દસ ચાલીસ વિશે
તબ
તમને સૌથી વધારે કઈ વાતથી ડર લાગે છે?
મને એ વાતથી ડર લાગે છે કે તમને પેલા તમે કોહ ને પછી મેં કું
મને કઈ વાતથી એમ વાત તો એવું જ કે જે કઈ પણ આપણે જે કોઈ પણ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે હવે એ ફિલ્ડમાં આપણે સાચા જ માર્ગ પર જતા જ છે એ બરાબર છે. અને એમાં જો સમાજ આપડા પર ખોટા ઇનઝામ લગાવે ને એ સમય દરમિયાન બીક લાગે. કે આપડે આટલું સારું કામ કરવા છતાં અને દેશ માટે અથવા તો કામ કે સમાજ માટે કરતા હોઈએ છે ને એમાં જો સમાજ આપડો સાથ ના આપે તો એ સમય ડર લાગી જાય કે આટલું બધું હું મતલબ કે આ આપડું જ નથી સારું વિચારતા તો પછી આપડે એમનું કે કમ વિચારવું.
હાચી વાત છે તમારી વાત ખોટી નહી.
આપણે મિનિટ પૂરી થઈ છે.
સારું ચાલો તો મૂક્યે.
હા.